હલો-હા આવે
હમ
શું ઘ
પેલું એક્ઝામ નું વાચ્યા કરતી છે તો
ચલ હારું કાલ તો બૌ ભારી હટું
પીગા કરતી
તો ખબર નહી પડે મને
તમાર કઈ સીટ મા આવતી? કઈ શિફ્ટમાં આવતું?
પલીસી બુડી
સાડા સાત ઠીકે
હે?
સાડા સાત વાગેની?
હા-હાણા નવ વાગેનું પેપર નવ વાગયા નું જે પેપર ચાલુ થયલું
હા
એટલે બે, એમાં બી શીફ આવે?
હા
હમ તમરે તો હવારનો વેપારટું, હમ?
કેટલા વાગે થી સિપ ચાલુ હતી તમારી?
નવ થી બાર હતું વેપાર એમ પણ હારાઆઠ હમ
નવ થી બાર એટલે પછી પાછું અ એક વાગે થી પેપર ઉઠું અહે ને તે બ ચાર પાંચ વાગા હુદી એક પેપર ઉતું અહે
તો નઈ ખબર પણ એમ અમે તો હવાર ના ગયલાજ હરવાની સિપ જ બનલી બ ટ્રેનમાં પછી બસ માં
હા ટ્રેનમાં ક્યાં ઉતરી રહ્યા હતા તમે?
હમ? ટ્રેનમાં સુરત સુરતદી પહી તે ઉધના ગેલા એટલે ઉડના સ્ટેશન ઉડું પણ ત્યા ટ્રેન ની ઉભી રેતી તી એટલે
હા હા મેં તો ઘણી વાર બસ માં જ ગઈ કે ની એટલે અમે તો પેલું સચિન થી આગળ પે ઊંન પાટ્યા ઉતરી પડીે કે ની તો તાથી પછી અ રસ્તો ક્રોસ કરે કે નહી એટલે હા બેજ છે તે એટલે પછી તંજ જતી રેવ આમ
સંદર આવે એટલે અમારે આવુતાા ને આવુ ત્યાં આવે
આવે તો સુરતમાં તો ત્યાંલા જ પ્લેટીનામ પ્લાઝામાં જ આવે
હમ વાપે સિલેક્ટ કરવાનું વાપે બહુ નજ લાગે
પણ વાપી અમે કોઈ ગયેલા જ ની એટલે અમને ખ્યાલ નહી આવે
બંધવી મળી જ જાય અહીયા બહુ નજીક આપડે ગાડી પર જાય તો બે કલાક મો જાય
હા અવાજ ઉપર ટ્રાફિક બો લાગે ને કોઈ દિવસ ગેલા નહી એટલે
ટ્રાફિક બીક લાગે એટલું બધુંને કઈ પહોંચ જવાય ના એમના વાપી નજીક હોય ધની વાર બી જાય ન
હા તો પણ જ્યાં નીકળે તા એવું હોય એમાં એમાં ન કરવાનું આવે કે આપડે ત્યાં જવાનું
હા એટલે પણ જે પેલા સિલેકટ કરે ને તેજ આવે વધારે
હા
તું કરવાની બિલ કરવાની
હા
એડમિશન કઇ થઈ પેલુ પડે મેરિડ નું એવું કઇ ની મને
ઓફર લેટર જો આવ હો ને મને તો હવે ખબર નહી પડે હા બે ત્રણ દિવસ ઓફરરલેટર આવી જાય તો ખબર પડી જાય
હમ
હમ
પીટીસી સારું પેલા ને દે તે એટલું પબ્લિક ને હ બધું તો અહીંથી જ આવે ધરમપુર સાઈડ ના ને એવા જ આપડા અહી કોઈ મળલેેજ નહી વધારે હ બા ટકા ભી બહ બધા હોય આપડે યા કરતા બી સારા હોય એ લોકો ટકા આવે હ એડમિશન બી થાય એમ કે હમ
એટલે જ કરાવયું
હમ ના ના આ છોકરી વહા નથી તીન સાથે પડ્યું
હમ કહયુ તૃપ્તી તારી હાથે હશે એમ કરું
રીતે પીએચડી કરવાની કદાચ પછી પાસ ના ઉઠી જાય તો એઝામમાં
હા
પણ કાલે તો બહુ ભાર પેપ ખબર નહી પડતા
હમ
એ સંસ્કૃત માં આટલે નહી ખબર પડે હો આન્સર
એ તો પણ એ સંસ્કૃત હવે આપડ સબ્જેક્ટ જ સં એટ એ પેપર આખું સંસ્કૃત માં જ આવે એમ
હમ ભલે થોડું કઈ આવું જોઈએ થોડું ગુજરારીમાં પણ આવું જોઈએ એમ
એમ ની હા હ હ.
હમ થોડુંક આપ જે ખ આપળ જે શીખવા પડેપણ સંસ્કૃત હોને હકે કે તેની ખબર ની પડે આપણને
કર લખ્યું કામ?
નહી આ દાળ વ વ વધારવાની બાકી છે, ને ભાત મૂકવાનો બાકી છે, ટાઈમ થી જવાનો છે તો
હમ મેડમ કેટલા વાગે ઉયઠી હા નવ વાગે તો ઉયઠિ તો ફોન કર્યો તે ન કરજાલ ના હોય છે.
મેંગો ચાલ બાજુ કરો કપડા ધોવા ના હતા
બેલોગ જલ્દી પહોંચી ગયા.
હા.
અમે બી ગયા અનેમે ભી મલી ગાયેલા હતા. હજના તો બધું પછી ક જાદા વાળ લાગે બીજું કઈ નહિ અને વરસાદ બી બહુ આવતો હતો કારાણ બહુ વરસાદ પડે સુરતમાં તો હો
બેજ જ જણા ગેલા.
હા?
બેચ જના ગેલા કે?
ત્રણ જણા. હલે.
ચાલે મે તને પાછા કરું હે ને કે
હા કે ને